જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ શુભ સાંજ કેમ છો?
શુભ સાંજ બસ મજામાં છીએ. કેવું ચાલે છે કામકાજ?
બસ સારું ચાલી રહ્યું છે કામકાજ.
સરસ સરસ. બસ ભગવાન ની દયા છે ભગવાનની દયા થી સારું એવું કામ કરીએ છીએ આપડે.
કરમ ગરમ બસ ભગવાન- - ઈચ્છાતો સારા કર્મ કરીએ એમનું નામ લઈએ છીએ.
જે આપડા સારા કર્મ હશે.... તેવું આપડેને ફળ મળતું રહે છે એમની દયાથી બધું થાય છે.
સાચી વાત છે. મનુષ્ય અવતાર જ આપણને કર્મ કરવા માટે મળ્યો છે.
એમ પણ જેવા સારા કર્મ કરીશું તો સારું ફળ મળશે ને ખરાબ કર્મ કરીશું તો ખરાબ ફળ મળસે ફ મળશે બરાબર છે.
સાચી વાત છે. અને અત્યારે તો પ્રેમાનંદજી મહારાજ ના જે સારા સુવિચારો છે. એ રોજ સાંભળીયએ છીએ તો સારું જીવન માં ઉતારીયએ છીએ. તેમની વાતો આમ હૃદયને સ્પર્શી જાય છે. કે ના ખરેખર આપણું જીવન છે તે ભક્તિ માટે પણ આપણે ભક્તિ કરવી જોઈએ. એની સાથે સાથે સારા કર્મ કરવા જોઈએ.
બરાબર છે... ભગવદ ગીતા માં પણ ઘણું સારું કર્મ વિશે મહત્વ સમજાયેલું છે. વ્યક્તિના સારા ખરાબ કર્મો ના કારણે! તેના પરિણામો મળતા રહેતા હોય છે. સારા કર્મ કરીશું તો સારું પરિણામ મળશે એને ખરાબ કર્મ કરીશું તો ખરાબ પરિણામ મળતું રહે છે.
હમ કર્મ પર હા સાચી વાત છે કર્મ. તો પેલો સુવિચાર પણ છે ને જેવા કર્મ કરશું તેવું તરત ફળ. ભોગવશો.
હા સારું કર્મ કરશો તો સારું ફળ ભોગવશો બાકી તો. અહિયાં જ ભોગવીને જવાનું છે.
હા આપડું આમ જોઈએ તો એક મૃત્યુ લોક જ છે. આ ત્યાં જ તમારા સારા અને ખરાબ કર્મ નું પરિણામ તૈયાર થાય છે.
હમ મોક્ષ પ્રાપ્તિ માટે તમારે કર્મ સારા જ કરવા પડે. બાકી તો ખાલી હાથે આવ્યા તા નસીબ લઈને આવ્યા ત કર્મ લઈને જવાનું છે.
સાચી વાત છે પ પાપના ગળા ભરાતા જશે. તો કર્મમાં આપડા એવા જ થતા જશે.
થતા જશે સાચી વાત છે. સારા જ ગળા ભરવા જોઈએ ભરવા જોઈએ શું કેવું તમારું?
હા સાચી વાત છે આપડે સારી સલાહ આપડે. નાની નાની બાબતોમાં પણ ખાસું ધ્યાન રાખ જોઈ જેમાં બી નાના નાના બાબતોમાં બી સારા કર્મ કહેવાય છે. જેમ કે આપડે રસ્તામાં ચાલ હોય તો કીડીઓ ન દર આવી જાય કે કઈક એવી રીતે. જતું હોય તો આપડે ચાલતી વખતે થોડું ધ્યાન રાખીએ. કે આપડા પગ નીચે કચડાય નહી. તો પણ એક સારો કર્મ થઈ જાય છે કે આપણે એક નાના જીવનો જીવ બચ હા.
આપડે એવું ધ્યાન તો ના રાખી શકીએ. કે દિવસમાં આપડે ઘણું બધું કામ હોય હોતું હોય છે. તો આપડે એવું ધ્યાન. મગજ મારે એ બી નહ કે અહિયાં આ વસ્તુ હશે આ જીવજંતુ ફરતું હશે. પણ એક વાર ચોવીસ કલાકમાં એક, એક વખત આપડા જે પર આ વિચાર આવવો. સરસ્વતી ફળ્યા એમ કેવાય એટલે સારા જ વિચારો આપડે કરવા જોઈએ.
હા સાચી છે કર્મ તો ભઈ જીવન ન આપણો આધાર છે.
પર મને અધિન જ ચાલવું જોઈએ શું કેવું છે તમારું?
અરે એકસો એક ટકા ની વાત છે તમારી.
બરાબર બાકીતો.
છે જ એવા ઘણા લોકો છે સારા કર્મ કરતા હોય છે દાન પુણ્ય કરતા હોય છે.
ભગવાન નું નામ લેતા હોય છે.
બરાબર છે.
અત્યારે સારા કર્મો કરવા પણ આપડા. હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં પણ એવી સારી એવી બધી પ્રેરણાઓ કથાઓ બધી સા ભળવામાં આવે છે લોકો અ મોટા મહારાજ ભક્ત લોકો.
પિક્ચર ના હીરો હિરોઈન નો ના ગાય ન સાંભળવા કરતા જો ભજન ભક્તિ માં આપણે જો લિન થઈએ. ઘણું સાર આપડા પાપ બી જાય છે કે ના સારા એવા વિચારો બી સકારાત્મક વિચાર આવતા હોય છે.
અત્યારે હ મોટા સાધુ સંતો પણ કહેતા હોય છે કે ભગવાનનું નામ લો દિવસમાં જેટલું નામ લેશો એટલું તમારા મન શાંત થશે. તો તમારું ખોટું કામ કરવા, હા સકારાત્મક વિચારો આવશે તો તમારું ખોટું કાર્ય કરવા માટે કે ખોટા એવા કામો કરવા માટે, હા આવતું હશે ને તો પણ તમે એક વાર કરીને પાછા પગલું ભરી કે ના ભાઈ આ કામ કરવું એ મારા માટે સારું નથી આપણા ધર્મ માટે સારું નથી.
બરાબર છે. કરવું જ ના જોઈએ ખરાબ કામ
ને એમ અત્યારે કર્મ માટે ને આપણા કર્મ માટે, આપણા ધર્મ માટે ખાસા બધા પ્રચારો થાય છે અને આપડી પબ્લિક વ્યક્તિ બધા જાગૃત પણ ધીમે ધીમે થાય છે કે નામ જાપ કરે છે. ભગવાન નું નામ લે છે. ભજનોમાં આવે. મંદિરોમાં, ભજનોમાં વ્યક્તિઓ બધી ભીડ ઉ પેલા આપડે જોઈતા હતા થોડા સમય પેલા કે કોઈ આવતું નતું સાંજની આરતીમાં જલ્દી કોઈ દેખાય નહીં.
હા, બરાબર છે.
ત્યાં થોડા ભગવાન નું નામ લેવા જાય છે ટાઈમ કાઢીને મનુષ્ય પોતાનું થોડો સમય ભગવાન ને પણ આપે છે. એનાથી આપડા કર્મ સારા થાય. સારા વિચારો આવે. કર કર્મ પર તો વાતો કરીએ તો ખાસી બધી વાતો છે કર્મ, કર્મ બધે સારા કર્મ ખરાબ કર્મ વિશ્વાસ જ નહી કર તા હોતા ક આપડે લોકો છ હા આપડે લોકો છીએ તો સારું છે કે આપડે એ લોકોને જાગૃત કરી શકીએ એવા સારા વિચારો આપણે કંઈક ને કઈક પ્રવૃતિઓ કરવી જોઈએ કે સારા કર્મ કરો સારા વિચારો રાખો. ખોટા માર્ગથી દૂર રહો. એ હમણાં જ, હમણાં જ મેં થોડા દિવસો પહેલા એક કથા સાંભળી હતી તે કથામાં પણ સરસ એવા વિચારો હતા. ત્યાં આપણને પ્રેરણાદાયી થાય. જીવનમાં આગળ વધવા માટે સફળ થવા માટે મદદ કરે.
હ સરસ, સરસ. ખુબ સરસ.
બસ આવી રીતે જ થોડું જીવનમાં કંઈક આગળ વધવા માટે પણ થોડું સારું એવું વિચારવો જોઈએ.
હા બરાબર છે.
તમને ખબર છે કેવા કેવા કર્મ સારા કહેવાય?
એમાં તો જો સગા દુશ્મન વિશે ભી આપડે સારું વિચારતા હોય તો કોઈ આપડું ખોટું કરતા હોય તે છતાં ભી આપડે એમની જોડે ખોટું કરવાનો વિચાર ના આવે એ આપડા સારા કર્મ કહેવાય. શું કેવું છે તમારું?
હા, સો ટકા ની સાચી વાત છે તમારી.
ભલે ને એની નજર ખોટી હોય કે ભલે હા કેમ નઈ આપણા વિચાર સારા હોવા જોઈએ.
એ પણ આપણા એક કર્મ નો ભાગ થઈ જાય.
હા કોઈનું ખોટું ક્યારે વિચારવું નહી.
હા પછી આપડે કોઈની મદદ કરી દઈએ. પછી ઘરમાં મમ્મી પપ્પા નું ધ્યાન રાખીએ. તે બધા પણ આપડા સારા કર્મ વિશે માં જ આઈ જાય ને
હા સારા કર્મ માં જ આવી જાય. એવું બી નથી કે આપડે જતા હોય ક્યાંને રસ્તામાં કોઈ ભૂખ્યુ માણસ બેઠ બેસી રહ્યું હોય તેને આપણે મદદ કરીએ એ બી સારું જ કર્મ કહેવાય.
હા
આપડે કંઈક પાણીપુરી ની લારીએ ખાવા બેઠા હોય ને સામે વાળું માણસ જોઈ રહ્યું હોય એની જોડે પૈસા ના હોય. તો આપણે તેની મદદ ની લાગણી અનુભવાય એ સારું કર્મ કેવાય આપડે કે આપડને એવો વિચાર સારો આવે છે.
બસ એજ આવ આપડે સારા કર્મ આવી રીતે કરતા રહીએ ને આપડે પણ બીજાને પ્રેરણા આપીએ. કે તમે પણ સારા કર્મ કરો ખોટા માર્ગથી દૂર રહો. જીવન તમારો સારો થશે.
હા -કેમ
કરવું કરવું - છે ને આપડા ગુજરાતી એક એવું છે કે કર્મ નો સંગાથી
રાણા મારું કોઈ નથી સાચી વાત છે કર્મ નો સંગાત થી રાણા મારું કોઈ નથી એટલે કર્મ જ આપડો સાથ જો સંગાથી છે જો સારા કર્મ કરીશું. તો આપડે બધાઈ ના સારા સાથીદાર બનીશું બાકી કી તો ખોટા કર્મમાં તો આપડા બધાએને હાથ છૂટી જ જવાના છે હા કેમ નહી,
કઈ નહી આપડે પણ‌ શાળા કર્મ કરીશું બીજાને પણ જાગૃત કરીશું કે સારા કર્મ કરો સારા કામ કરો.
હ શું કેવું તમારું આપડે એક પ્રોગ્રામ ગોઠવા જેવો છે કે, સારા કર્મ કેવા કરવા જોઈએ. એવી દાનત રાખવી જોઈએ- કર્મ વિશે શું કેહેવું છે તમારું
સાચી વાત છે આના કરતા આવા કાર્યક્રમો જો શાળા કોલેજોમાં થાય ને, તો એ લોકો જલ્દી પોતાના માં ઉતારે કારણ કે હજુ નવું. નવું નવા નવા મોટા થતા પાયા છે ઘડતર ના પાયા છે. તો તે લોકો જલ્દી -તે તેઓના ગુણો માં ઉતરશે. એજ સમયગાળામાં. તેઓ ખોટા કામ કરતા શીખે છે તો એ ત્યાં આપડે પ્રોગ્રામ કરીએ તો સારું રહેશે.
હા કેમ નઈ શાળામાં તો હોવું જ જોઈએ કે નાનું છોકરું બાળક ને ખબર બી પડે ને. કર્મ એટલે શું? તો આખી જિંદગી એના મનમાં રે કે ના કમૅ એટલે આજ વસ્તુ થાય.
મારે આ ખોટા કામો હા ખોટા કર્મ કેવા કેવાયને.
હા, સારું ખરાબ કામ કરતા એ દસ વખત વિચારે કે ના. બરાબર છે, આ ખોટું કેવાય અને સા.
હા, આ દુષ્કર્મ છે અને આ કર્મ છે.
હા, કેમ અત્યારેનો જમાનો દુષ્કર્મ વ.
અને આપણેે પ્રોગ્રામ ગોઠવીશું, થોડો વિચારસરણી કરીએ આપણા. સાથી મંડળો સાથે. અને એક પ્રોગ્રામનું આયોજન કરીએ કે એક શાળા કોલેજોમાં આવી રીતે પ્રોગ્રામ કરીએ.
કેમ નહિ, કેમ નહી જરૂર જરૂર કરીશું.
સારું મળીએ આપડે બધા અને પ્રોગ્રામની તૈયારીઓ કરીશું પછી.
હા, કેમ નહી કેમ નહી. સરસ સરસ, જય શ્રી કૃષ્ણ આવજો. રાધે રાધે.